હલો, હા બોલો.
શું કરું છું?
હું હજી પોતું મારું છું.
આ બસ અમે જમ જમીને ઉભા થયા. જમ્યું તે?
હા, મેં જમી લીધું. શું બનાવ્યું તું તમે? અમે જો ફુલાવર નું શાક, વટાણા બટેકાનું સ
બરાબર છે. અમે તુવેર રીંગણ બટાકા નું શાક ખીચડી ભાત. રી અને બ્રેડ પકોડા અને થોડી વાર પેલા બાર ફરવા ગયા તા તો પકોડી ને એવું ખા
વાહ વાહ!
હા.
હ હવે શું કરો છો સુઈ જવાનું ક્યારે વાર છે હજી?
છે અમારે શું આ નઈ બધું કામ પતાય ને શું.
હા મારે એવું જ છે તો મારે પોતું કરવાનું છે. અગરબત્તી કરવાની છે પછી સોની
અચ્છા અત્યારે તો ટ્વેલ્થ વાળાની એક્ઝામ ચાલે છે ને કેવી જાય છે બધાની એક્ઝામ.
એક્ઝામ તો સારી જાય છે જોકે તાર તો હવે પતી ગયું.
હા અત્યાર તો પતિ ગઈ ટેસ્ટ ની એક્ઝામ
હા એટલે હવે તો જો હજી વેકેશન છે પછી ક્લાસ ચાલુ થશે બધા કોમ્પ્યુટર નાના એના.
હ હા ટ્વેલ્થ પછી એ લોકો કોને ડીસીઝન લેવાનુ ને. કે કયા કયા કોર્સ કરશે સિલેક્ટ કરવાનું
હા એટલે ને.
હા એ લોકોનો હવે ટર્નિંગ પોઈન્ટ
તમને ગાઈડન્સ આપોને શું કરાય પછી ટ્વેલ્થ પછી.
ટવેલ્થ પછી જો ને આર્ટસ કોમર્સ ને સાયન્સ એ રીતે ત્રન લાઈન હોય છે ને. હા. તો આર્ટસ ને કોમર્સમાં તો બહુ મેજર ડિફરન્સ નહીં હોતો બે જ સબ્જેક્ટ આગા પાછી હોય છે મતલબ ઓલામાં સ્ટેટ અ સ્ટેટ હોય ને કોમ અરે એ હોય. કાઉન્ટ અને પેલામાં સમાજ હોય અને સંસ્કૃત હોય એટલે એ લેવલ પર એ લોકો ના કોલેજ બી ચાલતી હોય અને કોલેજમાં છે ને મેન બેક સબ્જેક્ટ લેવાના હોય. કે સમાજ અને અ ધારો કે આર્ટસ વાળા હોય તો સમાજ હોય અને બીજો કોઈક સં સંસ્કૃત કે એવો કોઈક સબ્જેક્ટ હોય અને પછી બીજા હા. અને પછી બીજા જ છે ને કોમ્યુનિકેશન સ્કીિલ છે. પછી કઈક બીજા નાના મોટી સબ્જેક્ટ આવતા રહેતા હોય જે કઈ બઉ મેટર ના કરતા હોય એમ જેનો બઉ ક્રેડિટ ના હોય
હા આપડે તો મેન પર જ ફોકસ કરવું પડે ને.
મેન પછી પાછળ જેમ જેમ એ એના યર વધે ને એમ એમ એના જે મેઈન સબ્જેક્ટ હોય ને એ મેઈન સબ્જેક્ટ નો કોર્સ એ મેઈન સબ્જેક્ટના એ વધતા જાય ક્રેડિટ હા. એનું ઇન ડિટેલ પછી એ લોકોને ભણવાનું નો હોય માસ્ટર્સમાં બી એ એક જ સબ્જેક્ટ પર આખી ડિગ્રી કરવાની હોય બે વર્ષમાં એ એના પર રિસર્ચ કરવાની હોય. બધા અલગ-અલગ ટોપિક શોધવાના હોય અલગ ડેટા શોધવાનો હોય એવું બધું હોય એમાં.
જોબ મળે ને આગળ જઈને.
હા પછી એના રિલેટેડ જ જોબ મળે કે તમે કેવું ભણ્યા છો કયા સબ્જેક્ટ ન ભણ્યા છો એ રીતે પણ અત્યારે તો બેસ્ટ બીસીએ જ ચાલે છે ભણવામાં તો કોમ્પ્યુટર લાઈટ લઈ લેવાની શાંતિ થી ભણવાનું એમાં. તમારું માઇન્ડ
હા અત્યાં તો પણ બધા બીસીએ જ રે છે વધારે બીસીએ અને બીબીએ બેચ ચાલે છે.
હા બીસીએ અને બીબીએ જ વધારે ચાલે છે કેમકે આઈટી ફિલ્ડમાં અત્યારે જોબ આમ મળવી ઈઝી નથી. અ બધું શીખવું પડે. અંદર-અંદર બધી લેંગ્વેજીસ હોય સી છે, જાવા છે પાઇથન છે. પછી ઈંગ્લિશ બી તમારું એવું પાવરફુલ થોડું ઘણું પાવરફુલ હોવું જોઈએ કે તમે કોમ્યુનિકેટ કરી શકો તમારા વર્કર્સ જોડે જે તમારી ટીમ હોય એમના જોડે.
હા એટલે તો કોમ્પ્યુટર નુ શીખવું જ પડે.
હા કેટલા ઈન્ટરવ્યુ પાસ કરવાના હોય પછી કેટલા અટેમ્પ હોય એમાં કેટલી કંપનીમાં તમે અપ્લાય કરો ત્યારે જઈને તમે ગમે તે એકમાં પાસ થઈ શકો.
હા એ બી છે જોકે અત્યારે કોમ્પિટિશન એ બઉ વધી ગઈ ને
હા કેમકે જે જોવે ને એ બી સી એ કરે છે બી બી એ કરે છે એટલે પછી એ જ રીતે એટલા પબ્લિક બેવદ
વધી ગઈ ને એ એન પાછળ હા.
એક કોલેજમાં દોઢસો થી બસ્સો સ્ટુડન્ટ હોય છે બી સી એ ના એક યર ના એવા તો એફ વાય એસ વાય ટી વાય ચાલતું જ હોય અને એવી તો એક જ યુનિવર્સિટી ની કમસે કમ બાર થી તેર કા તો ચૌદ કોલેજ જતો હોય જ એટલે મેક્સ ટુ મેક્સ કેટલા બે હજાર, અઢી જર જેવા સ્ટુડન્ટ થાય બી સી એ ના એક જ યર ના. એટલા સ્ટુડન્ટ થાય હવે બધા અપ્લાય કરે કંપનીમાં તો. કોક નું પાવર પાવરફુલ માઇન્ડ હોય હવે કોકનું એવું ના હોય તો સ્વાભાવિક છે કે વ્યક્
એ સિલેક્ટ ના થાય હા
એટલે એ રીતની કોમ્પિટિશન બહુ છે કે આખું લિસ્ટ મોટું બને ને પછી એ લોકોનું
હા એ બી છે અને લોકો પાછા ના કર જાય જલ્દી એમ
હા અને કંપની વાળા ને તો કેવું કે જે વધારે સારું પફોમન્સ આપતું હોય જેને વધારે સારું આવડતું હોય એને લે અને કદાચ એના થી બી સારું વ્યક્તિ આ આવી જાય તો પેલા જૂના વ્યક્તિના
કાઢી નાખે હા કેમ કે એમને તો પોતાનું કંપની જ આગળ લઈ જવી હોય.
એટલે એમને તો એજ જોવે ને કે કોણ સારું કરે છે કામ કોણ કેટલું સ્પીડમાં કરે છે એમનો બેનિફિટ જુવે એ
હા એજ ને એટલે તો જલ્દી મળતું નહી બધું બઉ
હા એટલે જોબ જલ્દી નહી મળતી બીસીએ વાળાને જતા તો રહે છે બિચારા ભણવા માટે
હા હા એ રેવાનું એ તો
હા એટલે ટ્વેલ્થ પછી તો હા એટલે અત્યારે તો આઉટ ઓફ કન્ટ્રી બી બધા બહુ જાય છે, ઓસ્ટ્રેલિયા
હા ન્યુઝીલેન્ડ
હા ન્યુઝીલેન્ડ, નેધરલેન્ડ બધા બહુ જ કન્ટ્રી માં અલગ અલગ લોકો જાય છે પણ કેનેડા અને લંડનમાં વધારે પબ્લિક અત્યારે ભેગી થઈ ગઈ છે ગુજરાત
હા ગુજરાતની બહુ જ ભેગી છે એટલે તો બધાને પાછા કાઢે છે
પાછા મોકલી દે છે એ લોકો એટલે એવો કોર્સ સિલેક્ટ કરવાનો કે જે આમ અલગ એવી ક ટ્રી માં હોય અને આપણાથી પોસિબલ હોય. કે આપડા પેરેન્ટ્સ આપણને અ પૈસાથી સપોર્ટ કરી શકશે કે હા ભાઈ પંદર વીસ લાખ જેટલું એ લોકો કરી શકે મેનેજ તો પછી
જવાય એમ હા તો અહી વધારે સોર્સ છે અહીં કરતા
સોર્સ અને બે ત્રણ યરમાં તમે કમાતા ઈઝીલી થઈ જાાવ જયારે અહિયાં બે ત્રણ યર માં તમારું ભણવાનું જ ના પતે હા એટલે એ રીતે
બધા જતા રહે છે
એટલે બધા જતા રહે છે ત્યાં કમાવા માટે અને ત્યાં એટલી જોબ્સ બી અવેલેબલ છે કે તમે કમી કમાઈ શકો એમ
હા અને કમેન્ટ જોડે ભણવાનું બી ચાલુ રહે ને એમ
હા એટલે બંને સાઈડ તમારું માઈન્ડ એક્ટિવ હોય ને તો તમે બધું મેનેજ કરતા બી શીખી જાવ ટાઈમ મેનેજ કરતા બી શીખી જઓ તમારા પેરેન્ટ્સ દૂર રહેવા એટલે બધું કામ કરતા બી શીખી જાવ
હા એ ભી છે પોતાને આવડી જાય ને એટલે બધું કરેક થઈ જાયને તો પછ સેટ થઈ જાય
હામ માથે પડે એટલે તમારે કરવાનું તો છે જ કે ભાઈ હવે
હા કેમ કેતાય તો એકલા જ છે હા
હા પણ એ બે ત્રણ વરસ થોડું સહન કરી લેવું સારું
પછ આગળના વર્ષો સુધરી જાય હા એજ ને એટલે તો પાઈ આગળ ના વર્ષો સુધરી જાય પ પૈસા ના ભેગા કરી લ
હા અને તમે તમારા દમ પર બીજાનેી પછી બોલાવી શકો ત્યાં કમાવા માટે કઝિન હોય ફેમિલી મેમ્બરને
તો કામ લાગે એટલું
હા એ રીતે સ્પોન્સર કરી શકો તો આખું ફેમિલી ત્યાં તમારું સેટ
હા એજ ને પછી બધાને આગળ સારું ને.
હા એટલે ત્યાં સેટ થઇ જાઓને પછી સારું કે ઈન્ડિયાથી તો મતલબ સારું જ થઈ થઈ પૈસાની બાબતમાં સારું છે ત્યાં એમ
હા પૈસાની બાબતમાં તો ઈન્ડિયા કરતા બહુ જ સારું.
હા બીજી એક્ટિવિટ ટીઝ ને એવું બધું છે. તો એવું તો ઈન્ડિયા માટે ઇન્ડિયા જ સારું છે, કે ખાવા પીવાની બાબત છે. શોખ ની બાબત છે. કપડાં પછી આપડું તહેવાર ફેસ્ટિવલ ને એવું બધું ત્યાં તમારું ખાવાનું થોડું આગું પાછું થઈ જાય.
હા અને તહીં તો તહેવારો બી બહુ ના હોય એટલે.
હા ત્યાં તહેવાર બી બહુ ના હોય અને ત્યાંના અમુક જ ફેસ્ટિવલ અને ખાવાનું બી ત્યાંનું એવું કે બધું ઠંડુ ખાય. પછી ગરમ ગરમ ત્યાં એવી વસ્તુ ના મળે. અને વેરાયટી બી એટલી ના મળે જેટલી ઈન્ડિયા માં મળે છે.
હા વેરાયટી તો બહુ ઓછી ઇન્ડિયા કરતા.
હા બહુ ઓછી.
તો બી એ બધા કરતાં તો બી પૈસા તો બહાર સારા જ મળે
હા એટલે એ અ એટલું તમે એ બધી વસ્તુ સહન કરી લો ને તો તમને પૈસામાં બેનિફિટ થઈ જાય એમ.
હા તો તો બહુ થઈ જાય. પહી સારું આપણે બીજું કશું ચિંતા ના રે પાછળ.
ત્યાં કમાઈ લેવાનું, પછી ત્યાંથી કમાઈ ને પાછું ઈન્ડિયા આઈ જવાનું અને ઈન્ડિયામાં બીજી કોઈક નાની મોટી જોબ આમ ટેમ્પરરી શોધી લેવાની. ત્યાંના પૈસા તો હોય જ આપણી જોડે એટલે સારું એવું થોડું જીવન જતું રે ઇન્ડિયામાં. હાલો, હાલો. હાલો. અવાજ નહીં આવતો તને મારો?